કેમ છે.
કેસે હો આપ બસ મજા મારતા મેં ક.
હો મજા મા છ હો.
હા.
તો. આ એ પર સંવાદ કરવાનું છે. ફેશન બધાના જીવન મે એક મહત્ત્વનો હક બની ગયો છે ને.
હા ફેશન આપણે. જીવનમાં ખુબ મહત્વનું. કાત બની રહ્યો છે અને. આપણે કેવું કે આજના સમયમાં તો કેસન. કેવું કે માત્ર સુંદર કપડા પહેરવા પૂરતો જ મર્યાદિત નથી પણ. એટલે કેવું કે. જે વ્યક્તિ છે એ પોતાનું વ્યક્તિત્વને અ દર્શાવે છે. જે આત્મવિશ્વાસ એ આત્મવિશ્વાસ સાથે રજૂ કરે છે. કપડાં કે પહેરે છે ત્યારે.
ખૂબ સરસ વિષય છે હા ફેશનના. કપડા સુધી મર્યાદિત નથી પણ એમાં પનવેશ કેસ રચના જ્વેલરી ફૂટવેર. અને વ્યક્તિનું સ્ટાઇલ બધું આવે છે.
હા અને કેવું કે પહેલાંના જય પહેલાંના સમયમાં જ્યારે. ફેશન હતી એ કેવી કે એટલી બધી નથી ને આજના જમાનાની ફેશન. ઘણી બધી અલગ થઈ ગઈ છે એ. હા.
સાચું ફેશનથી માણસોની પસંદ વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ પણ દેખાય છે.
હા ને કેવું કે તમારી વાત સાચી છે આપડે. એ કે આધુનિક સમયમાં ફેશનમાં કેવું કે જીન્સ છે, ટી-શર્ટ છે, શર્ટ. છે ટ્રાઉઝર, કુર્તા, ડ્રેસ અને ફોર્મલ કપડાં ખૂબ લોકો પ્રિય બની ગયા છે આજના જમાનામાં ફેશન પ્રમાણે
માજ કામ કર
તે ફશન શો છે
હ ફેસને કેવું કે આમ આપણું વ્યક્તિત્વ દર્શન. હવે હા. આ તમે કોઈપણ સારા કપડાં પહેરો છો તો એ તમારું વ્યક્તિત્વ દર્શાવો. મારા માટે પ્રચન આ છે.
મારા મતે ફેશનની એવી રીત છે જેમાં માણસ પોતની જાતને સુંદર, વ્યવસ્થિત અને આગ આકર્ષણ રીતે પ્રસ્તુત કરે છે.
હા, અને ફેશન નો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ નો આત્મવિશ્વાસ વધારે છે. આપણે સ્વચ્છ, અને યોગ્ય અને આરામદાયક કપડાં પહેરીએ છીએ ત્યારે આપણે વધુ સારો અનુભવ કરીએ છીએ. અને સારી વેશભૂષા આપણા વ્યક્તિત્વને પણ સકારાત્મક અસર આપે છે.
હા, અને ફેશન સમય સાથે બદલાતી પણ રહે છે. જે સ્ટાઇલ આજે ટ્રેન્ડમાં હોય. એ કદાચ કાલ બદલાઈ જાય.
હા, એ પણ છે. આના જમાનામાં એવું કે ફેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં.
હા, પણ એક પ્રશ્ન છે કે શું ફેશન કરવી જરૂરી છે?
હા, એટલે આજના જમાનામાં ફેશન કરવું કેવું કે આમ. એટલું બધું જરૂરી નથી, પણ તો પણ માણસોને કેવું કેમ નવા નવા કપડાં
મજા આવે છે.
હા, જરૂરી તો નથી, પણ થોડુંક ફૅેશનેબલ રહું સારું લોકો પણ અચ્છે દિખે.
હા, એના માટે લોકો કેવું કે પસંદ કરે છે. આજના જ
એથી આત્મવિશ્વાસ વધે છે.
ત્યા આત્મવિશ્વાસ હી એવું બધું પણ વધે છે ને, ઘણું બધું એના એ આપણા જીવનમાં પણ અસર પડે છે.
અને વ્યક્તિની અને પ્રેઝન્ટેબલ દેખાય છે.
હા, અને કેવું કે આપણે ફેશન માત્ર કેવું કે કપડાં જ નહીં. પરંતુ, કેવું કે જૂના પરંતુ આપણા જે પહેરવાના બુટ છે, ઘડિયાળ છે, વેગ છે, ચશ્મા છે. નાન્ય, ઘણી બધી મહત્વની વસ્તુઓ પણ એમાં ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપયોગ કેવો કે મર્યાદિત
તો આ વખતે આરામદાયક કપડાં પહેનવા પણ જરૂરી છે ને.
એ. અગર આરેક કપડાં ના હોય તો, તેને લીધે આપણને પણ ના મજા આવે.
હ, નથી મજા આવે છે. આરામદાયમ કપડાં નહી તો
આ કેું કે આજ આજના સમયમાં. ફેશન્યોગ કેવું કે, લાખો લોકોની રોજગારી પણ બની ગઈ છે. જેમ કે ફેશન ડિઝાઇનર છે, પછી ટેલર મોડેલ છે, ફોટોગ્રાફર છે. કે મેકઅપ આર્ટ.
અને ટેક્સટાાઈલ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો ન પણ આ ક્ષેત્રમાં કામ મળે છે તેને લીધે એમને પણ કેવું કે તેમની પણ રોજગારી ચાલે છે પેશ
તમને કેવા પ્રકારનાં કપડાં ગમે
હ
ફોર્મલ કપડાં છે પછી જીન્સ છે ટી શર્ટ છે એવા બધા કપડા પહેરવાની મજા આવે
હા મને સિમ્પલ અને કમ્ફર્ટેબલ ડ્રેસ ગમે ક્યારેક સાડી ક્યારેક કુર્તી અને જીન્સ પણ પહેરું છું
કેવું કે
હવે યુવાનો વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બને સ્ટાઇલ અપનાવે છે
હા એ પણ ટ્રેડિશનલ વેસ્ટર્ન સ્ટાઇલ પણ ના કપડાં પહેરવાની પણ મજા આવે છે
નવરાત્રીમાં ચનિયાચોલી અને કડીીયું દિવાળીમાં ટ્રેડિશનલ ડ્રેસ અને બાકી સમય વેસ્ટર્ન ડ ટ્રેસ
હા હવે પણ નવરાત્રિમાં ચણિયા છોડી છે પછી પુરુષો કેવું કે જભો છે નીચે ધોતુ છે ઉપર કેળું છે એ પહેરી એ કપડાં પહેરવાની પણ મજા આવે ન આવતા
સોશલ મીડિયા થી પણ ફેશનમાં ઘણો ફેરફાર આવો છે
હા એ પણ છે હ એટલે કેવ કે જે મોટા મોટા હા હા જે મોટા મોટા જે સેલિબ્રિટી છે એ લોકોને એ લોકો જે કપડા પહેરે છે એ એક નવો ટ્રેન્ડ બની જાય છે ફેશન માટે એ જ પ્રમાણે આપણે કેવું કે એ ટ્રેન્ડ
આજકાલ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા ટ્રેન્ડ જોઈને લોકો એવા કપડાં ખરીદે છે ફ્લિપકાર્ટ મીશો એમેઝોન પણ બધો ટ્રેન્ડ ફોલો કરવો જરૂરી નથી
હા એ પણ હોયય ફોલો કરો જરૂરી નથી ઘણી જગ્યા એ કેવું કે કપડાં ખાલી આમ બિનજરૂરી રીતે કેવું કે કપડા પહેરીને ન જવું જોઈએ ઘણી જગ્યાએ
બિલકુલ પોતાની પસંદ અને આરામ સૌથી મહત્ત્વના છે
હા એજ કે ઘણી જગ્યાએ આપણે મંદિર માં જઈ જઈએ તો મંદિરમાં કેવું કે પેન્ટ શર્ટ છે કે એવ એવું પહેરીને જઈએ તો વધારે સારું લાગે મંદી જ
તમે બ્રાન્ડેડ કપડાં પસંદ કરો છેો
હા માં જેમ સમય પ્રમાણે બ્રાન્ડેડ કપડાં પહે પસંદ કરું છું પહેરો
હ જો ક્વોલિટી સારી હોય તો બ્રાન્ડ હોય કે લોકલ બંને ચાલે
હા ક્વોલિટી સારી હોય તો બંને વસ્તુ ચાલે એમાં કઈ વાંધો
હું પણ એમ જ માનું છું પૈસા કરતાં ક્વૉલિટી મહત્ત્વની
એ ઘણી જ ઘણી એ વાર કહેવું કે બ્રાન્ડેડ કપડાં પાછળ લોકો ફેશન પાછળ કેવું કે બ્રાન્ડેડ કપડામાં લોકો ઘણા બધા પૈસા ખર્ચે તીલેે છે
ફેસ્ટિવલ માટે તમે શું પહેરવું પસંદ કરો
ફેસ્ટિવલમાં
આ દિવાળી હોય તો કુર્તો છે જબો છે એ પહેરવાનું પસંદ કરું છું
મને સિલ્ક સાડી ઓરગેન્ઝા સાડી અને સિમ્પલ જ્વેરી ગમે
એટલે કેવું કે ફેસ્ટિવલ ઘણા બધા હોય છે તો એ પ્રમાણે આપણે કપડાં કેેશન પર મદદતા હોઈએ છે જેમ કે દિવાળી હોય તો ઘરે જભું છે પૂરતો છે એવી રીતે હેરીએ પછી ઉત્તરાયણ
ફેશન અને પાર્ટી ફેશનમાં ઘણું ફરક હોય છે
ઘણો બધો ફરક હોય છે ઓફિસમાં આપણે કેવું કે ફોર્મલ કપડાં પહેરીને જઈએ છીએ ત્યાં કામ આપણે ઓફિસે કેવું કે આપણે ત્યાં કામ કરવા જઈએ છ છેએ એટલે અને પાર્ટી માં આપડે પાર્ટી કપડાં પહેરીએ છીએ તો ત્યાં આપણે ટ્રેડિશનલ છે કે વેસ્ટર્ન બધા કપડાં પહેરીને જઈએ છીએ
કલરની પસંદ પણ મહત્ત્વની છે ને
હા કલર કયા કલરના કપડા આપણે પહેરવા એ પણ મહત્વનું વાત છે
મને બ્લુ બ્લેક એન્ડ વ્હાઈટ રંગ ખૂબ ગમે તમમે
મે કવું કે અ યલો કલર છે બ્લેક કલર છે એ બધા કલર અ મજા એ ના કપડા પહેરવાની મજા આવે
ફેશન સાથે સ્વચ્છતા પણ જરૂરી છે
હા હ એની સાથે એ પણ જરૂરી છે
સાપ કપડાં સાપ શૂઝ અને સારો ગ્રુમિંગ લુકને આકર્ષણ બનાવે છે એક્સરસાઇઝ વિશે તમારું શું વિ વિચાર છે
બહાર જ જઈએ ત્યારે ગ્રુમિંગ કરીને જઈએ તો વધારે સારું લાગે એ આપણી પર્સનાલિટી પણ નવી બહાર આવે છે
પુરુષો માટે ઘડિયાળ અને બેલ્ટ પણ લુક સુધારે છે મહિલાઓ માટે સિમ્પ પલ એરિંગ બાંગડી અને હેન્ડબેગ પણ સારા લાગે
હા એ કે કે આપડે કઈ પણ બહાર જઈ કે અત્યારે ઘડિયાળ છે બેલ્ટ છે વ્યવસ્થિત આપણે કરીને જઈએ તો આપણો વ્યક્તિત્વ બહાર આવે છે એના લીધે
હા જૂના કપડાં રિયુઝ કરવા કપડાંનો બગાડ ઓછો કરવો એ પણ જરૂરી છે ઓજો પણ સારા કપડાં લેવાય એ વધારે સમજદારી છે
સારું તો મને મજા આવી ત મારી સાથે આ ટોપિક ઉપર વાત કરીને આપણે ફરીથી પાછા
આભાર મને પણ ખૂબ આનંદ આવ્યો આવજો ધન્યવાદ